હ
પાં છો?
બસ મજામાં છું, તમે કેમ છો?
અહ હું પણ મજામાં છું, બાકી બતાડો શું ચાલી રહ્યું છે?
બસ કઈ નઈ, વિચાર કર્યો તમારી જોડે વાત કરી છું અને ટેકનોલોજી કેટલી વધી ગઈ છે, હવે તો
હા, એતો ટેકનોલોજી બહુ વધી ગઈ છે. મોબાઈલ ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરને આપણું જીવન કેટલું સરળ બનાવી દીધું છે. ટેકનોલોજી વગરતો કલ્પના પણ નઈ કરી શકીએ, આપણે કોઈ વસ્તુની.
ટેકનોલોજી વગર આપણને કોઈ પણ, આપણને વિચારી પણ શકીએ કે વિચારી પણ નહીં શકતા કે ભાઈ ટેકનોલોજી વગર આપણનું જીવન શક્ય છે કે નહીં કારણ કે હવે તો આટલી બધી આદતો પડી ગઈ છે ટેકનોલોજીની પછી આમ મોબાઈલની ઇન્ટરનેટની પછી આ વિડીયો કોલ એનાથી આપણે જોઈ શકીએ છીએ કે દ્વારા દુનિયાના કોઈ પણ ખુણે આપણે સંપર્ક. કરી શકીએ છેએ અને. કોઈ પણ ખૂણે આપણે વાતચીત કરી શકીએ છીએ.
એજ તો પેલા કોઈ મા માહિતી આપને શોધવી પડતી તો કેટલો સમય લાગતો અને હવે તો સેકન્ડ નું કામ છે અને ફટાફટ આપણને બધી માહિતીઓ મળી જાય છે.
હા એ તમે સાચું કીધું હવે તો કેન્ડોમાં જ આપણને. કઈ પણ માહિતી અ મળ મળી જાય છે આપણને કોઈ પણ અ કોઈને એ પૂછવાની કહેવાની જરૂર નથી પડતી આપણને. પોતે જ અ કોઈ પણ વસ્તુ અ આપણે તપાસ કરી છે ઇન્ટરનેટ ના જરીે આપણને કોઈ પણ વસ્તુ તપાસ કરી શકીએ છીએ પછી આયોડે જો જોઈ શકી છેએ કે ભઈ શિક્ષણમાં પણ ઘણી મદદરૂપ છે જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે ઓનલાન ઓનલાઈન ક્લાસ છે પછી ઈ બુક છે અને અ કેટલી બધી વેબસાાઈટ છે જેના પર આપણને ભણતરનો આપણને ઘણો ફાયદો થયો છે.
હા તો મેં આ વાત તો ખરી કીધી કે ઓનલાઈન શિક્ષણ પણ ટેકનોલોજી માટે મોટી ભેટ છે ને વિદ્યાર્થીઓ ઘર બેઠા એ જો આખ દુનિયામાં કો કોર્સ શીખી લે છે ઘર બેઠા નવા નવા કોર્સો શીખી લે છે અને બિઝનેસમાં પણ. ટેકનોલોજીનો મોટો ફાયદો થયો છે. અ ઓનલાઈન બેંકિંગ છે ડિજિટલ પેમેન્ટ છે. ઈ કો તમે કીધું જેમ. કોમર્ થી કેટલું કામ સરળ બને. ગયું છે.
હા એ સાચું કીધું કે ભાઈ ઘણો આપણ કામ એકદમ ક્લિયર કે ઇતના આસામ આસાન બની ગયો છે ટેન્ક સમયની કેટલી બચત થઈ જાય છે આ ઓનલાઈન બેંકિંગ ના અને આપણે બિલ પેમેન્ટ કરે છે એનાથી ઘણો ફાયદો થાય છે પછી શોપિંગથી સમય પણ બચે આપણે ઓનલાઈન શોપિંગ કરી લઈ છે તો એનાથી પણ આપણનો કેટલો સમય બચી જાય છે હમ્મ
અ મો મોબાઈલ ના લાાઈટ બિલ ના પાણીના બધા જ બિલો ભરી શકીએ છીએ અને બધું જ કામ આપણું ફોનથી જ થઈ રહી છે પણ તમને એવું નથી લાગતું કે આ ટેકનોલોજી ના કારણે ફાયદા તો થતા જ છે પણ કઈ નુકસાન પણ થાય છે જેમ કે અ મોબાઈલમાં હા. અ જેમ કે જોયને આજકાલ અ મોબાઈલમાં કેટલા બધા અ અમ યસ્ત રહેવા માંડ્યા છે એમાં વ્યવાયને સોશિયલ મીડિયાનો કેટલો ઉપયોગ થતો છે અ લોકો પરિવાર સાથે અ સમય પસાર કરવાનો પણ અ ભૂલી ગયા છે.
હા એ તમે સાચું કીધું હવે પરિવાર જોડે ટાઈમ પણ પસાર કરતા નથી એ લોકો હવે મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે. મોબાઈલ ના લીધે લોક લોકોને મોબાઈલની આટલી લત લાગી ગઈ છે કેમ એના થી લોકો બહાર પણ નથી નીકળતા અને ઊંઘ લોકોની કેટલી ખરાબ થઈ જાય છે આંખોને થકાન મળે આંખોને થકાન લાગે પછી શરીર પણ ખરાબ થાય છે તો આટલો બધો મોબાઈલનો પણ ઉપયોગ સારો નથી આપ
હા હા અને આપણા માટે તો આપણા માટે તો છે જ પણ તમે નાના બાળકો કો માટે પણ જોયું છે નાના બાળકો પણ મોબાઈલ વગર જમવાનું પણ નથી જમતા તો આપણે એમાં પણ જોવું જોઈએ એ લોકોનો શું કેય એ સ્ક્રીન ટાઈમ નક્કી કરવો જોઈએ.
હા એ સાચું કીધું આપણને એક સ્ક્રીન ટાઈમ નક્કી કરી લેવું જોઈએ જેનાથી આપણને ઘણો બધો ફાયદો થઈ શકે ને આપણને બાળકોની આવું ગો આંખો પણ ખરાબ ન થાય ઊંઘ પણ ખરાબ ન થાય અને કોઈ કઈ પણ દિકકત ના આવે એના આપણને એવું કરવું જોઈએ. કે ભાઈ એક ટાઈમની ગાડી જોજ એટલા ટાઈમ સુધી જેને મોબાઈલ ફોન વાપરવા દેવું જોઈએ તો આપણને જોડે જોડે આપણના બાળકોમાં પણ કેટલી બધી સમસ્યાઓ જોવા મળી રહી છે આ ટેકનોલોજીના જવું એના લીધે આપણને આ ધ્યાન રાખવું જોઈએ આ બધું
હા એટલે તો જો ને આ તમે જોયઓ તો સાયબર ક્રાઈમના પણ કેટલા બધા જોખમો વધી રહ્યા છે ને ટેકનોલોજીનો ઉપયોગ આપણે સમજદારીથી કરવો જ જોઈએ ને
હા એજ ટેકનોલોજીના સમજદારી ઉપયોગ ન કરીએ તો આપણે નો પેમેન્ટ અટકી શકે છે આપણનો ઓટી આપણને કોઈ ને પણ ઓટીપી આપી દઈએ તો આપણનો પેમે આપણનો આખો બેંક બેલેન્સ ખાલી થઈ શકે છે તો આપણને ઘણા બધા ધ્યાન રાખીને આન આવો બધો ઉપયોગ કરવો જોઈએ ફાયદા ફાયદાની સાથે સાથે નુકસાન પણ ગણા છે તો આપ આપણને પોતે જ ધ્યાન રાખવું પડશે કે એ અ જેનાથી આપણને કંઈ પણ નુકસાન ન થાય
હહ સાચી વાત કીધી તમે કોઈ પણ અ શું કે અંજાની અ લિંકો પર આપણે ક્લિક ન કરવું જોઈએ અને કોઈને પણ આપડી મોબાઈલમાં આવેલી કોઈ પણ જાતની ઓટીપી કોઈના સાથે શેર ન કરવી જોઈએ અને તમને ખબર છે કે ભવિષ્ય એ આઈ રોબોટિક્સ અને આ છે ઓટો મે ઓટો મશીન નું પણ વધુ વિકાસ થશે
હા એ જ તો હા છે જ એ તો મને ખબર છે એ આઈ રોબોટિક્સ આવું બધું થવાનું હવે તો એ આઈ નો કે કેટલો આ એ આઈ કેટલો આગળ વધી ગયો છે તો આપણને એ પણ એક એનો આ ફાયદો પણ છે અને સાથે સાથે ઘણો નુક સાન પણ છે તો એટલે આપણને ઘણો બધો અ ઘણી બધી મતલબ ધ્યાનથી આપણને આવા બધા એ સાઈટ વગેરા યુસ કરવી જોઈએ પછી આપણે જોઈ શકીએ છીએ કે ઓનલાઈન ઠગાઈ પણ કેટલી થાય છે લોકો ફેક સાઈટ બનાવીને પણ અ પ્રોડક્ટસ વેચે છે જેનાથી એ લોકો આપણે કોઈ કેટલા લોકો ઠગી જાય છે પછી હેકિંગ કેટલી થાય છે પછી ડેટા ચોરી થા થાય છે તો આવા બધાથી પણ આવા બધા પણ ઘણા બનાવો બને છે એનાથી આપ આપણને બચવું
હા અને આ જે એ આઈ ના ઘણા છે તો આમાં માણસોનું માણસોને પણ અ મદદ કરી રહ્યું છે ને પન અ પન છે ને અ કેટલા લોકો આમ માને છે કે તે નોકરીઓ પર પણ અસર કરે છે નવી નવી ટેકનોલોજીઓ સાથે અ અ આવું મતલબ લોકોની નોકરીઓ પણ જતી છે ને પણ અ મને એવું લાગે છે કે જો નવી નવી ટેકનોલોજી આવી છે તો નવી નવી તકો પણ તો ઉભી થઈ છે ને
હા એ તો છે નવી ટેકનોલોજી આવી રીતી તો લોકોને નવો અ હવે ઘણા બધા અ અ
હું હું
હા તો આ હા તો હવે ઘણા બધા એ લોક અને આપણને મોકા પણ મળ્યા છે કે આપણને વિકાસ પણ કરી શકીએ છેએ તો એ આઈ ના એ આઈ ના જમાનામાં આપણને વિકાસ પણ કરી શકીએ છીએ
એટલે છે ને નવી સતત નવી કુશળતાઓ શીખતા રહેવું જોઈએ આપડે આ હા અને આજે હા અને ટેકનોલોજી એક સાધન છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવું એ મહત્વનું છે આપણા માટે.
હા એ તો છે જ આપણને એ જ ધ્યાન રાખવું જોઈએ. કે આપને એનો ઉપયોગ કેવી રીતને કરે.
ઉપયોગને જીવનને સરળ બનાવવા માટે. અને ઝડપી અને અસરદાયક બનાવવા માટે કરવું જોઈએ.
એજ ને આપણને એનો ઉપયોગ સારી વસ્તુઓમાં કરવો જોઈએ. ને ગલત વસ્તુઓમાં ઉપયોગ કરવો ના જોઈએ. કારણ કે ટેકનોલોજી ઘણા બધા ગલત ઉપયોગો પણ છે. તો આપણને એ કે એ ગલત વસ્ તો ન કરવી જોઈએ. અને સારી વસ્તુઓ છે. એમાં ધ્યાન રાખવું જોઈએ. અને આપણને આ ટેકનોલોજીથી ઘણા આગળ પણ વધી શકીએ છી. આપણનો બિઝનેસ પણ વધારી શકીએ છીએ. કોઈ પણ વસ્તુમાં આપને આપણને ઘણો મદદરૂપ છે. તો ટેકનોલોજી મદદરૂપ છે. આપણને પછી આપણને કેટલી બધી ફિલ્મો અને ગેમ્સ દ્વારા પણ મનોરંજન મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે ટેકનોલોજી ના જરીયે. તો આપણે શું થયું. અવાજ નથી આવતી તમને અને આપડે જોઈ શકીએ છીએ